હલો
હલો હા બોલો હા સંભળાય છે, બોલો
શું કરો છો તમે? હા, અત્યારે તો ઉનાળો એકદમ છેલા જમીન બહુ લાગે
હમ્મ એસી પણ અસર કરતી નથી,
હા
ગરમી તો એવી લાગે ને કે પંખો બી બન કરીએ, તો પંખાની તો કોઈ અસર જ નથી. ગરમી એવી છે, કે શું કરી એમ ખાવામાં બી કેટલું એ રાખીએ આપડે
હા, ગરમી તો બહ છે હવે
હા
તમે કઈ આઈસ્ક્રીમ કે એવું કઈ ખાવાનું તમારે ગરમી માટે
હલો
પણ ગરમી મને તો અને બહાર પણ નીકળવું ના ગમે
અત્યારે તો બહ અહિયાં પણ બહ ગરમી છે, અત્યારે રાત્રે વધુ લાગે ગરમી બપોરે પણ બહ ગરમી હોય એટલે આમ બહાર જ ના નીકળાય લું લાગી જાય
એસી પણ ચાલુ કરીએ બધી જગ્યાએ એસી ચાલુ હોય આગળ આપણા ઘરની આ આજુબાજુમાં બધી જગ્યાએ એટલે એ બધા ના કોમ્પેશર બહાર હોય એટલે એ બધી ગરમી ઉપરની ગરમી અત્યારે વૃક્ષો ઓછા થઈ ગયા છે. એટલે પછી ગરમી જ લાગે ને
હા, તર તો પછી લાગે છે.
અને ઠંડા પીણા પીએ ઠંડુ પાણી પીએ તો વધારે તરસ લાગે પરસેવો એટલો થાય, ના એ બેટા એ તો પણ ગરમીની અસર છે, નહી થતી. પછી આમાં વરિયાળીનું સરરબત પીએ પછી કાળી દ્રાક્ષ પલાળીને સાકર નું પાણી એ બધું કરીએ પછી ઘરેથી જજ
હા, એટલે માટલાનું પાણી ઈ એ તો સારું.
હા માટલા ના પાણી થી તરસ છીપાય આમ એટલે આમ એવું લાગે કે પીધું પણ ઠંડુ પાણી પીવાનો વ ધારે ઈચ્છા થાય. કે ભાઈ ઠંડુ પાણી પીયે ઠંડા પાણી માટે આમ તો બારથી આઈને તરત એકદમ ફ્રીજનું પાણી પીવું જ ના જોઈએ અને માટલાનું પીવું જો
બોલો
અને આમ પાછુ અત્યારે કેરી ની સિઝન એટલે કેરી ખઈએે તો ગરમી વધારે લાગે છે
હા કેરી અત્યારે તો કેરી ની સિઝન ને એ વધુ કેરી તો બઉ ખાય બધા રસ પછી મળે કેરી નો પછી પેલું અથાણા બધા બનાવે
અને ગરમી ના લીધે બહાર પણ જવું હોય તો થોડીક એ થઈ જવાય પ્ર આમ થાકી જવાય બાર જવા માટે પેલા કેવું એવું થતું કે તરત ચોલો બાર જઈએ તૈયાર થઇ અત્યારે એક વખત ઘરમાં આયા પછી એવુ થઈ જાય કે બાર જ નથી જવું ગરમી એટલી રા-રાત્રે પણ બાર આંટો મારવા જવું હોઈ પણ ગરમીના કારણે એમ થાય કે હવે શું જવાનું
હા
એટલે પછી ઘરે જ હોઈએ અન આમ જુઓ તો આઈસ્ક્રીમ ખાવા નુ મન થાય ઠંડુ ઠંડુ પછી બરફ છે બરફ ગોડા અત્યારે મળતા હોય છે તો એ ખાઈ અને ઉનાળા મો ઉનાળા માટે શાકભાજી માં એવુ થાય છે કે સરખું કોઈ શાકભાજી ના મળે બસ લિમિટેડ મળતું હોય
હા તો શા ભાજી ભી અ બધા ધીમડાઈ જાય ગરમી ના દીધે
હા ગમે તેટલું સાચવીને રા રાખીએ ને તો પણ એ ખરાબ થઈ જા
હા
ખોવામાં રે જ નઈ એને પાણીમાં રાખીએ કે ગમે તે બ-બટર પણ બહાર રાખીએ તો ઓગળી જાય
હા પછી બધું ખાવાનું બગડી પણ જાય
હા
આપડે બાર કશું રખાય નઈ કઈ ખાવાનું જલ્દી બગડી જાય તમે કયો અથાણા બનાવ અલગ અલગ બનાયા તમે?
ગયા મારે ઉનાળામાં જ બને ને ઉનાળા ના કારણે જે ગરમી તાપ વધારે હોય
હા
બની જાય આથાણા કે તડકો લાગતો હોય ઉનાળામાં ગર ઉપરના તાપથી
હા એટલે પછી અત્યારે અલગ અલગ પ્રકારના અથાણા બધા મળે બજારમાં હાલો.
કુદરતી એને હનીવેગ
હા.
તાપમા અને અઠાણું તો બનાઈ દઈએ પણ ફ્રીજમાં રાખવું પડે છે. કારણ કે ગરમી ના કારણે બાર ફૂગ આવી જાય છે.
એટલે પછી આપડે બધું બધ રાખવું પડે સાચવીને કે કઈ બગડી ના જાય. અને અત્યાર તો જેટલું પાણી વધુ પીએ એટલું સારું.
હા, હા. પાણી પણ વધારે પીવાય. જમવાનું ઓછું ખવાય પાણી વધારે પીવાય. ખોરાક ઓછો લેવાય એના કારણે પછી પરસીઓ થાય તો પાણીઓ શરીર માંથી ઓછું થઈ જાય એટલે પાણી પીવા કરવું પડે ઘડી ઘડી. કે ભાઈ ગરમી ના રીતે કાઈ ખોટું બીમારી કોઈ આવે તો પાણી બધું પરસેવા વાટે નીકળી જાય. એના કારણે એના હા. એના કારણે વધારે બધા બીમાર પડે.
હા, અત્યારે તો અમુક વાર ગરમીમાં પણ વરસાદ પડે હોય છે.
હા ત્યારે તો ઋતુઓ નો ક્યાં કોઈ એ નથી. કે ચોમાસું કે અહિયાં જો વરસાદ આવ્યો જ નથી. અમુક જગ્યાઓમાં વરસાદ આવી ગયો છે અને વરસાદ નહી આવે. હવે ગરમી ઓછી જા ત્યાં સુધી વરસોય ત્યાં સમય ઓછી ના થાય ને વધારેશે તો બીમારી ની થોડુંક એ થઈ જશે એવા વાતાવરણ કે વરસાદ અને ઉનાળાનું ભેગું થાય તો એમાં પણ પાછું અત્યારે અહિયાં છે જ ગરમીમાં કારણે બીમાર પડ્યા જ છે ઘરે બધા. ફીવર હોય
હું પણ હમણાં બીમાર પડીશ પછી દવા લીધી ને બધું કર્યું એટલે સારું થઈ ગયું તું.
હા. પણ તાપમાં બહુ ફરવું નહી. ટોપી પેરવાની છે. પછી હ ગ્લોવસ પહેરવાના હાથમાં મોજા પહેરવાના અમદાવાદ ની ગરમી
હા.
અને ચશ્મા છે, સન ગ્લાસ છે ગૂગલ્સ છે તો આખને થોડુંક એરે આરામ ચશ્મા પણ પહેરવા પહેરીએ તો વધારે સારું. હા દુપટ્ટો બાંધી દઈએ અને ટોપી પહેરી અને પછી એક્ટ વાપર હોય એવી તો હાથ ના મોજા પહેરી લેવાના અને સાથે શરબત છે, લીંબુ ન સરરબત છે, છાસ છે, પછી કોઈ પણ અ અ કોઈ પણ ફળના જ્યુસ બનાવેલા હોય છે, એવું બધું નારિયેલ પાણી છે, પુદીિનાનું બધું એ બધું
પછી પેલો કેરી નો બાફલો પણ હોય છે,
હ કેરીનો બાફલો એ પણ મેં તમને કર્યું તો એ બધું થોડુંક ધ્યાન રાખીએ તો થોડું આપણું શરીર થોડું એ રે એનર્જી બી રે ને સારું લાગે નહી તો તો ગરમી તો આ એવી છે, ને કે તમને ભલ ભલા માણસ ને બીમાર પાડી દે છે, એવી ગરમી છે, આ બધા ન અમુક ધ્યાન રાખેએ તો સારી રીતે બધું ઉનાળાને સાચવી શકાય આપડે.
હા,
ઉનાળા માં આપણે આપણું શરીર સાચવી શકીએ. બધી જ ઋતુઓમાં આપણે સાચવી જ શકીએ, છીએ આપણે સાચવવું પડે,
હા,
એનું ધ્યાન રાખવું પડે,
હા, તમે પણ ધ્યાન રાખજો તમારી તબિયત નું
હમ્મ
એટલે પછી કે કે આમ બહ બહાર નઈ નીકળવાનું, ગરમીઓમાં
હા, ના ના ગરમી માં તો બહાર નાખવાનું નીક નીકડવાનું છું, સાંજે છ સાડા છ પછી એમ થાય કે કઈક બાર જઈએ અને સવારે તો નવ વાગ્યા પેલા બાર નું કામ પતાય દેવાનું ગમે પછી તો બહાર નીકળવાનું જ ના ગમે કે તાપ તાપ લાગે પછી થાક બી લાગે ને તાપ તાપ બી લાગે છે,
હા તમે તમે આમ આઈસ્ક્રીમ ને બધું ખાવાનું તમારે આમ થોડું આમ સારું લાગે,
હા, ખાવં છું આઈસ્ક્રીમ પણ ખાવ છું લીબુ સરબત્રીજું પછી પેલું અ એ સરબત બધી કોઈ બીવું લાગેને જે વાળા કોઈ સરબત પછી તે પી પી લઉ
હા સારું ચલો આપડે કાલે વાત કરીએ,
હા
ચાલો